હા, સંભળાય?
હા.
હા.
પીરિયડ લીધા તમે?
બોલો શું કે
પીરિયડ લીધા તમે?
ના. અમે તો ત્રીજા-ચોથા-પાચમાં માંજ જઈએ.
હા ક્યારથી લેવાના તો?
હમણાં સોમવારથી જોઈએ. તમને આપે કે?
ના નય આપ્યા.
તો ક્યારથી લેવાના?
મેં બી સોમવારે કહેવાના છે.
હા. એ લોકો ના સિલેબસમાં તો ત્રણ જ જેવા પાર્ટ તેમના
હા, ઓછા જ છે એ લોકોને
હા. ખબર નહી આપે કદાચ હે?
મને એવું કે તે લોકો
હા સર કેતા હતા
હા.
ટીચર લોકો ના લેસન ઓફસો કઈ કાય
હા કયરા ને હા, કર્યા. ચાર-ચાર.
તે કેવા સારી રીતના વાત કરે.
હે?
સરખી રીતના વાત ને એવું કરે કે એવું કેમ.
હા. એટલે પૂછે તેટલું કે એવું હમ્મ.
આજે એક્ટિવિટી વારૂ કઈ કરાઈવું કે?
જેતના હમ્મ આજે તો ની ગેલા.
પ્રાર્થના ને એવું કઇરી કે ત હલો.
હલો.
પ્રાર્થના ને એવું કઈ કર્યું કે એવું?
આજે તમે લેટ ગેલા. એ હમણાં પ્રાર્થના સોમવાર થી સોમવાર થી કરવાના.
આજે પેલું બેકલેસ ડે હતો તો કઈ એક્ટિવિટી કરાઈવી?
ના, ના લેક્ચર જ લેતા હતા.
પતાના. એકથી આઠવાડા ને
હા.
અમારે એક્ટિવિટી કરાવતા
ચતણી. હા, કરાવે એમ કે, પણ લેક્ચર જ આજે તો લેતા હતા.
એ લોકોએ પરીક્ષા નહીં આપી આજે.
હા.
અરે, અહીંયા તો એ લોકોને એક કલાક પરીક્ષા આપવાની, પછી બેગ આપે. પછી એક્ટિવિટી કરવાની, ગમવું રમાડવાનું હોય.
એવું તો નહીં કરાવેલું, વરસાદ આવતો હતો એટલે. ક્લાસમાં તો જગ્યા નથી કે નહીં છે?
અમને તો ક્લાસમાં કહ્યું. એ ક્લાસમાં જ કરાયું, પેલું કર્ટલ પાસ કર.
હા, એ લોકો બહુ મસ્તી કરે એટલે નહીં કરાવે ક્લાસ મા. પડીને એવા જાય.
હમ. તમને સ્કૂલનું ને એવું કંઈ કામ કરાવે?
એવું છે. પેલું આ હા. પાસ નાખી દીધેલું, કમ્પ્યુટરમાં ભરવા દીધેલું.
પછી કોઈ કંઈ?
હા, અમે જ કર.
કઈ ફોર્મ લેવા?
હા, એ જ ફોર્મ ભરો, હા. કે પેલા આ આઠમા વાળા નીકળી ગયા કે નહી? હેલો.
તો ને એવું લઈ લીધું.
હા. ગાડી લીધેલી બે-ત્રણ.
હા, વીડિયો બનાવ્યો કે અઠવાડિયાનું બનાવવાનો હતો?
ના બાકી જ.
કોણ બનાવે તમારામાં? હા, બનાવી મૂકશો. શીતલ મે એમ કદાચ માંગશે.
હા, પણ કોઈએ નથી બનાવ્યા હમણાં. સોમવારથી જોઈએ. પ્રાર્થનામાં તો કોઈ જાય બી નહી, ઉઠે બી નહી. તમારામાંથી કોઈ બનાવેવું?
હા બને.
પ્રાર્થનામાં જઈને. પણ એટલે ફોટા ને એવો વીડિયો ને, એવું કોઈ પાડેલા નથી એવું.
તમે એક દિવસે કરવાના હતા ને, પ્રાર્થના?
હા થી.
એન્કરિંગ વાળું ને, બધું જ કરવાનું.
હા.
તો રે, બી કાલે લેક્ચર લેવું જોઈએ, એ પેલા મેમના આવેલા હતા.
એ. કાલે નીચેનાં ધોરણવાળા એ લોકો કોને માગેલા? મેં એમને કહ્યું, એટલે પછી પાંચમા ધોરણમાં.
હા. મેથ્સ-સાયન્સવાળા મેમની આવેલા, આવું કહેતા હતા. પીરિયડ તમારે બી લેવા ને.
એ લીધેલું, રોશનીએ વિજ્ઞાનનું.
એને વિડયોન એવું કઈ ઉતારેલુ?
ના. કોઈ ગેલું જ ની અ પ્રોક્સીમાં આપેલું, મેમ ની આવેલા એટલે. અવલોકન કરવા ગયેલો, કોઈ પ્રોક્સીમાં. હા, બીજા ધોરણમાં બીજા પછી પાછમાં પાહા, એ લોકો બઉ મસ્તી કરે માને જ ની.
હ, ઈ લોકના સર લોકો એતો ચુપચાપ બેસી રે.
હા. ઘરે બીજા હું કરે બધા? કઈ ની પછી આ ની જોયે, ત્યારે એપીસી કાર્ય ને, એવું બધું કરીએ.
પ્રોજેક્ટ વાળું ને એવું બાકીને. હા, એપીસીમાં એક બાકી છે, આઇસી.
અને ફિલ્ડવર્ક વાળું?
એ બાકી જ છે.
પ્રશ્નાવલી ને, એવું બનાયવું.
પ્રશ્નાવલી બાકી છે. હમણાં પ્રિન્ડ કાઢીને, સોમવારે સોમ-મંગળવારે ભરવા પડે.
તમારે
પ્રશ્નાવલી બનાવેલી છે.
હા.
કોના પર ભરવાની છે, હા.
એ પેલા સ્નાતક-અનુસ્નાતક જોબ કરે, એ લોકો પાસેથી એટલે પેલા મેમ લોકો પા હા, મેમ લોકો પાસેથી કરાવી દેવા તો, બી કઈ નઈ.
આપડે લોકોને કરેલું હોય, છ થી આઠ વાડાએ કરેલું હોય, છ થી આઠ વાળા ટીચર લોકો પર ભરાવું પડે.
હા.
પ્રોજેકટ.
હા, પ્રોજેકટ. તમાર થઈ ગયું.
હ, લખાઈ ગેલા છે, પ્રોજેક્ટ તો.
હે.
શુ બાકી તમારે?
એ હમણાં ક્યુઆર કોડ વાળું કરવાના છે.
કયું-કયું લીધું એમાં તો?
એ પાવરપોઈન્ટ. પેલો એવું બધું લીધેલું.
બોડને એવું લીધું?
હા. એ બધું લીધું છે, પાર પોઈન્ટ વર્ડ ને. ત્યા છે, પણ કોમ્પ્યુટર એ લોકો ચાલુ ની કરે, હમણાં એક કમ્પ્યુટર ચાલુ છે કે ની, એ નહીં ખબર, હા પૂછ.
કોમ્પ્યુટર લેબમાં સેને?
હા, છેને.
હ, તો સરને પૂછીને.
એક-એક. હા, એક ચાલુ છે, બીજા તો ખબર નહી. તે દિવસે ફોર્મ ભરતા એતો ચાલુ છે. હમ.
મારી પર પેલુ બી ફોર્મ ભરાવડાવેલુ, એક પેડ મા કે નામ વાલુ.
હા.
ફોટા પાડેલા પણ તેની વેબસાઇટ ની ચાલતી હતી, એટલે બાકી જ રેય ગેલુ છે, ફોર્મ ભરવાનુ.
હા. મે વિડીયોને એવા બનાઇવા.
ની એના ખાલી ફોટાજ પાડેલા છે.
હા. એવી રીતે મધ્યાહન ભોજન આવે. તને લીધેલી છે, હ એમીઠુ.
ચાલતા છે, એવુ કેતા હતા ખબર ની, હવે ઘરે આવે કેની.
હા.
પછી એમજ ફોટો પાડી લાવજો ની, ભરવા દેય તો.
હ.
કેમ મધ્યાહન ભોજન વારુના ફોટા પાડે.
ત્યા અમને જોવા મોકલેલુ કેની, એટલે પછી પાડી લીધેલા. હમ.
તો તમે પ્રોક્સીમા ગેમ રમાડે તેના ફોટા બી પાડી.
એમ તો ને, એ યુઝ નહી કરવા કઈ. એટલે મોબાઈલ વધારે યુઝ નહી. એ લોકોની મોબાઈલ મા હમ આપડે.
હા.
મોબાઈલ માંગે એટલે પછી. લે
પાડી મુકશે ફોટાને ઉપેલુ અહેવાલ લખવાના છે હ
હા.
એહવાલ લખવાનો છે રમત ગમત વાળું એટલે રમાડેને એવુ.
હા હા.
સાંસ્કૃતિક કાર્યક્રમ વાળુ કઈ કર્યું કે
કઈ જ નહી કઈ ની કર્યું તો.
અત્યારે ઓગણત્રીસ તારીખે ગુરુ પૂર્ણિમા આવતી છે.
હા.
તયારે કઈ પ્રવૃત્તિ વાળુ રાખેલુ છે. ચિત્ર સ્પર્ધાને એવુ કઈબી કરાયદે છે.
હા. એ લોકો. અમા કરાવ હું.
ઘરથીજ કરવા આપી દે તો બી ચાલે. ટીચર લોકો કરાવની.
હે.
કોણ કરવાનું હ.
તે અમે જ બધા એવું કેતા હતા એ હા.
કઈ કાગળમાં લખીને સર ને આપી દેવાનું.
હા બીજા વારને એ વાર ડ્રોઈંગ હારું કરે એ લોકો. હા હમ. શું કેય તો બીજું બધું સારું ને.